હલો
હમ બોલો
બોલો બસ મજામાં
શું
તમે કે હલો અવાજ આવે છે મારો કેમ છો તમે અમે તો મજામાં છીએ
બસ અમે બી એકદમ મજામાં જ છીએ શું કરતાતા કો
બસ કઈ નહી બેઠા તા તો મેં કીધું કે એક બહુ સરસ વિષય મળ તો એના ઉપર આપણે ચર્ચા કરીએ કે આપડી પેલી મુસાફરી
હા બિલકુલ ચાલો આ તો બહુ રસપ્રદ વિષય છે પેલી મુસાફરી તો બધાને જોકે યાદ જ હોય કારણ કે પેલી વાર હોય તો
હમ એટલે જ ને કેમ કે આમ મુસાફરી શું કે એ ખાલી એ શું કેવાય એક યાત્રા નહી પણ એ શું કે નવી જગ્યા અને આપણને શું કે એની બહુ નોલેજ મળતી હોય છે ત્યાં આગળ
હમ બિલકુલ આ ઘણું બધું મુસાફરી આપણને શીખવી આપે છે
હા અને કેવું કે જયારે આપડે આ પહેલી વાર મુસાફરી કરીએ ત્યારે શું કે આપણને બહુ ઉત્સાહ હોય કે આપણેે નવી જગ્યાએ જઈશું અને નવા લોકો ને મળીશું અને ઘણું બધું ફરીશું ત્યાં આગળ
હમ બિલકુલ સાચી વાત છે આ તો મુસાફરીનોો આનંદ પણ એમ કઈક અલગ છે ઘણું બધું જાણવાને શીખવા મળે આપણને એટલે હમ
હમ કેમ કે જો ક્યારેક મોટા પર્વતો હોય તો ક્યારેક લાંબી ન દ્યોય એટલે શું કે એની અંદર આપણને બહ બધું શું કેવાય આમ બધું અલગ અલગ વસ્તુ જોવા મળે છે ક્યારે મોટા શહેર હોય કે નાના ગામડા હોય ઘણું બધું આપણને એમાં જોવા મળતું હોય છે
હમ એ તો છે હા તમારી એકદમ સાચી વાત છે
અને પાછું કેવું કે આમ પોતાના આંખે જોવામાં એક આપણને અલગ જ આનંદ આવે
હા એ તો છે આપડે ફોટામાં અને એમાં જ જોઈ જોતા જ જોઈએ પણ એ વસ્તુ અલગ છે ને આપણે જે આપડી પોતાની આંખ થી જોઈએ એ આખી વસ્તુ અલગ
હમ અને પાછુ કેવું કે મુસાફરીમાં વિવિધ જાતની ભાષાઓ પણની પણ આપણને શું કેવાય જાણવા મળતું હોય લોકો ત્યાં કઈ ભાષા બોલે છે જેમ આપડે અહિયાં ગુજરાતી બોલે છે તો બહાર લોકો બીજી ભાષા પણ બોલતા હોય
હમ બિલકુલ જોડે જોડે આપણને એમના ફૂડ વિશે પણ આપણને ઘણી બધી જાણકારી મળે કે જેમ કે આપડે અહિયાં ગુજરાતમાં કાઠિયાવાડી ડીશ ગુજરાત ગુજરાતી ડિશ એવું બધું છે ફેમસ એવી ત્યા એ લોકો ની અલગ અલગ વાનગી આમ ફેમસ હોય જેમ કે આપણેે ખમણ ઢોકળા બધું પ્રખ્યાત છે એવું જ્યાં જઈએ ત્યાં એનું ફેમસ ડીશ એવું પણ ઘણું બધું એનું આપણને મળે
હમ સાચે કેમકે શું કે દરેક રાજ્ય પોતાની એક અલગ ઓળખ ઓળખ ધરાવે છે કે ત્યાં બધી જ શું કવા રાજ્યમાં વિવિધ જાતની શું કેવાય ભોજન એમના પહેરવેશ ને બધું બધું અલગ અલગ હોય છે એટલે કેવું કે આપણે બધા પોતપોતાની પરંપરા ને એનાથી શું કેવાય ચાલતા હોય ત્યાં આગાડે
બિલકુલ દરેક રાજ્યની પોતાની અલગ ઓળખાણ પહેરવેશથી થાય કે જો આપણે આપ જેમ કે રાજસ્થાનમાં જઈએ તો એ લોકોનું જે હોય કે પુરુષોનું કઈક કેળયુંને એવું કઈક હોય છે પોશાકને જે સ્ત્રીઓ હોય એનું આમ કઈક અલગ હોય તો આપણે આમ જોઈને ખબર પડી જ જાય કે ઓ આપણેે આ રાજસ્થાનના છે એ જેમ ગુજરાતી ગુજરાત જોઈએ તો ગુજરાતમાં આપડે નોર્મલી તો જીન્સ શર્ટ પહેરતા હો હોય અને અ મતલબ લેડીઝ હોય એ સાડીમાં ગુજરાતી સાડીમાં હોય તો આપણ ને એવું ખબર પડી જ જાય કે આ ગુજરાતી લોકો છે એમ
હમ અને પાછું કેવું કે દરેક રાજ્યમાં શું કેહેવાય પેરવેસ ને એ તો ખરા અમુક માં શું કેહેવાય જૂના કિલ્લાઓ જૂના મહેલ અને એના વિશે પણ આપણને ઘણું બધું જાણવા મળતું હોય છે કે મહારાજા જુના રહેતા હતા ત્યાં આગળને એમના મહેલને એમના કિલ્લા બધું આપણને જોવા મળતું
હા એ તો તમારી એકદમ સાચી વાત કે દરે આમ રાજ્યની અલગ અલગ વસ્તુઓ જે જોવા જેવી હોય કે આપણે ગુજરાત માં ઘણી બધી જગ્યાઓ છે પછી આપડે જે વાર જઈ રાજસ્થાન સાઈડ તો જયપુર ને બધું ઘણું બધું કિલ્લાઓને બધું છે ત્યાં
હમ અને પાછા ત્યાં આગળ દરેક અલગ અલગ પ્રકાર બધા ઘણા મંદિરો પણ બહુ સુંદર હોય છે ત્યાં આગળ અલગ અલગ ઘણા બધા રાજ્યોમાં આપણા જેમ કે અહિયાં ગુજરાતમાં છે સોમનાથ છે અને કેવાય આપણું સારંગપુર છે ને બધું અલગ ત્યાં જેમ બધી આપડે આમ ઉપર જઈએ તો કેદારનાથ ધામ છે પછી આ મુંબઈમાં બધી અલગ અલગ બધી જગ્યા ના મંદિરો પણ બહું ખુબ સુંદર હોય છે ત્યાં આગળ
એતો છે હ ઘણું ફેમસ છે ઘણું બધું ત્યાં
અને પાછું કેવું કે આ અલગ એટલે છે કેમ કે આપણા દેશમાં પણ આમ એકદમ વિવિધતા જ છે કે બધા આપણા દેશની અંદર બધા અલગ અલગ રાજ્યોની અલગ અલગ પરંપરા અલગ અલગ પ્રથા ચાલતી આવે છે
હા એ તો છે કે આપ દેશમાં તો ઘણું બધું આ એટલે તો આમ ભારત દેશને કહેવાય છે કે વિવિધતા માં એકતા અને
હા એકદમ સાચી વાત કીધી હો તમે આ તો કે કેવું કેમ આમ આપણા દેશની અંદર વિવિધતા પણ બહુ બધી છે અને આમ કેવું કે એ છે ને એ વિવિધતા ને એ બધું છે ને આપણને એક જોડીને રાખે છે આપણા દેશને કેવાય ને કે આમ બહુ યોગ્ય ને આયોજન લાગે છે આપડા દેશનું કે બધી જગ્યા પર અલગ અલગ અલગ અલગ રાજ્ય અલગ અલગ વસ્તુને રિપ્રેઝેન્ટ કરે થયે છે ત્યાં આગાડે
હા એકદમ તમારી સાચી વાત છે હો
અને કેવું કે આપડે આમ પેલી વાર જતા હોઈએ ને ટ્રેન ની મુસાફરી કરવા કે આમ ક્યાંય બી મુસાફરી કરવા માટે તો આપડે એવું બધું બહુ વિચારીએ કે ક્યાં જઈશું કેવી રીતે જઈશું કઈ રીતે જઈશું કે બસમાં જઈશું ટ્રેનમાં જઈશું કે વિમાન માં જઈશું અને એ પહેલી વાર જતા હોય ને તો એનું એક્સાઈટમેન્ટ કઈક અલગ જ હોય શું કેવું તમારું
એકદમ સાચી વાત છે પહેલી વાર જતા હોઈએ એ જગ્યાએ તો આમ અલગ જ આપણને એકક્સપીરયેન્સ હો
એ કેવું કે આપડે જયારે આમ મને તો ખબર છે કે જયારે હું નાનો હતો અને મારી પહેલી જયારે મુસાફરી હતી ને ત્યારે હું એટલો બધો કેવાય ને કે એક્સાઈટમેન્ટ હતું ને મને કે ક્યાં જઈશું કઈ જગ્યા એ લઈ જશે મને ફરવા માટે અને કઈ રીત્યાં ત્યા નવી નવી વસ્તુઓ શું જોઈશું પણ તો ખુબ જ આનંદ આવતો હતો અને પેલી મુસાફરીમાં મને ખુબ આનંદ આવ્યો હતો મારી
મને પણ આવું જ કઈક હતું હમ કે ક્યાં જઈશું શું કરીશું અને એમ ઘણી મજા આવી ગઈ હતી પહેલી મુસાફરી મને હજી પણ યાદ છે અમે અ છે ને એમ મનાલી ફરવા ગયા હતા
ઓહ સરસ સરસ અને આમાર તો કેવું કેય આપડે જયારે બી મુસાફરી કરવા જઈએ ને તો મારું તો એવું માનવુ છે કે ચઆપણે જો જ્યાં પણ જતા હોય ને એ જગ્યાને સ્વચ્છ રાખવી જોઈએ કે ત્યાં બહુ કચરો ના ફેલાવો ગંદકી ના ફેલાવી જોઈએ તો જેટલું સ્વચ્છ રહેશે ને તો આપણને જ મજા આવશે આગળે ફરવાની
એ તો છે તો આપડી જવાબદારી છે કે આપણે જે જગ્યા જઈ અને સ્વચ્છ રાખવી જોઈએ જ્યાં ત્યાં કચરો ના ફેંકવો જોઈએ અને ગંદકી પણ ના કરવી જોઈએ આપણેે ઘર જેવું રાખવું જોઈએ કે ઘર સમજીને એમ સારું બધું રાખવું. જોઈએ
હમ એકદમ એકદમ સાચી વાત છે અને પાછું કેવું કે આપડે જયારે બી મુસાફરી કરવા જઈએ ને તો હું તો હવે આજના યુગમાં ટેકનો ટેકનોલોજી એટ બધી છે ને કે આપણે ફોટોસ લઈ શકીએ વિડીયોઝ લઈ શકીએ તો આપણે ને એ મુસાફરી કરીને આવ્યા પછી પણ આપણી જોડે છે ને એની મેમરીઝ રે કે આ પહેલી મુસાફરી હતી જેમકે મારી પણ આમ પેલી મુસાફરી ફરી જ ને મનાલી જતી જય્યારે હું હું સાતમા ધોરણમાં એક એકલો કેવાય ટ્રેકિંગમાં ગયો હતો મનાલી અને મારી જોડે એના એટલા બધા ફોટા અને એટલું બધી વસ્તુ કે હજુ મારી જોડે મેમરીઝ છે હલો
હલો
હલો અવાજ આવે મારો હા હા હા એટલે એવી રીતે કે આમ મારે આમ યાદગીર રહેેવી જોઈએ આપડે ત્યાં જ્યા બી જઈએ ત્યાં આગળ ફોટા લેવાના વિડીિયોઝ લેવાના તો આપણને એને યાદ આમ રહી જાય મેમરીઝ
બિલકુલ ફોટા અત્યારે તો આમ એક ફોટો પાડીએ તો આપણને એમ યાદ રખએ આપડણે આજે ્યા ગલા અહં ફર્યા ત બધું એટલે એ પણ આમ સારી બાબત છે કે પેલા આપણી જોડેમ મેમરીઝમાં ખાલી યાદો હતી અત્યારે આપણે ફોટા બી જો દસ વર્ષે પણ જોઈએ તો આપણને ઘણું બધું એ ફરી યાદ આવીઈ જાય કે આવું આવું હતું અહીંયા ગયા હતા નહ બધું
હાા એકદમ એકદમ સાચી વાત કીધ છે અને હું તો છે, ને ઘણી બધી આમ, ઐતિહાસિક જગ્યા અને ધાર્મિક જગ્યા પર છે ને જવું મને વધારે ગમે છે હ, તમને ક્યાં વધારે ગમે
મને પણ ઐતિહાસિક જગ્યા અને ધાર્મિક જગ્યાએ કારણ કે જો આપણે ધાર્મિક જગ્યા જઈએ તો આપણા મનને કેટલી શાંતિ મળે અને ઐતિહાસિક જગ્યા પર આપણને ઘણું બધું આપણા દેશ વિશે અને ઘણું બધું આપણને મતલબ જાણવા મળે આપડી હિસ્ટ્રી બધી એટલે મને બહુ જગ્યાએ ગમે આમતું હત કજવ
હમ એકદમ મને એટલે જ મને બી આજ કારણો થી આ બધી જગ્યા પર વધારે ફરવી ગયો મને બીજી પણ જગ્યા ગમે પણ આ વધારે જ ગમે મને એવું
હા એ તો છે જ આ બધી આમ બહુ સારી એવી જગ્યાઓ છે અને આપણા ભારત ભારતમાં તો જેટલી જગ્યાઓ મતલબ એની વાત કરીએ એટલી ઓછી કારણ કે જ્યાં જઈ કે ત્યાં કઈક ને કઈક તો ફરવાનું હોય જ એટલે આપડા ભારતમાં તો એટલી બધી જગ્યાઓ છે ફરવાની કે વાત જ નહી એમ
હમ એકદમ એકદમ સાચી વાત છે અને ચલો ને આપડે મના જ તમારી જોડે વાત કરીને ખુબ આનંદ થયો આપડે ફરી એક વાર છે ને નવા એક ટોપિક પર આપડ ચર્ચા કરીશું
બિલકુલ બિલકુલ સારું ચલોો ભાઈ